બરાબર છે. હલો અવાજ આવે છે?
હલો?
અવાજ આવે છે મારો હા. શું કરો છો તમે શું કરો છો?
મજામાં નુ જેમા હમ સરસ અ. સરસ એકદમ ફાઇન હમ.
ઓકે હા તો હું તમારી જોડે એ જાણવા માંગતી હતી કે મોબાઈલ ના ફાયદા શું અન. ને ગેરફાયદા છે.
મોબાઈલ ના ફાયદા જુવો તો અત્યારે મોબાઈલમાં ઘણું એટલું બધું આવે છે. કે જેમાંથી આપણેે બધું શીખી શકીએ નોલેજ લઈ શકીએ બધું. અને ગેર ફાયદા કરીએ તો અત્યારે નાના છોકરા માટે પણ ખૂબ દુરપયોગી છે કે એમા અમુક વસ્તુ એવી આવે છે કે જે છોકરાઓને અ છોકરાઓ માટે નથી સારું એમ હા તમારા મત મુજબ કેવું?
મારા મત મુજબ તો એવું માનવું છે. કે મોબાઈલ ના જેટલા ફાયદા છે એટલા જ ગેર ફાયદા છે. પચાસ ટકા સારો છે ને પચાસ ટકા ખરાબ છે. પચાસ ટકા એટલે સારું છે પચાસ ટકા એટલે સારું છે? કે ભઈ આપણને જો ક્યાં જવું હોય? અને આપણને કોઈ રસ્તો ના ખબર હોય તો આપણે મોબાઈલમાં મેપ ઓપન કરી અને આપડે એ વિસ્તાર નું નામ લખીએ એટલે આપણને એ રસ્તો બતાવી દે. પછી બીજો એ ફાયદો છે બીજો એ ફાયદો છે કે અત્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ ગયું. તમે ઘરે બેઠા કોઈને બી વિદેશમાં પણ પૈસા મોકલી શકો. એ એ બીજો એ બેનિફિટ છે પછી ત્રીજો એ બેનિફિટ છે? કે ભાઈ માનો કે આપડે આપડા છોકરાને ભણાવવા બેઠા છે. આપણને ગણિત માં કઈ નથી આવડતું? સમજણ નથી પડતી કે ઈંગ્લિશ માં ક્યાં ભૂલ થાય છે આપણને એ શબ્દો વિશે આપણને નથી સમજણ પડતી? તો તમે એ ગૂગલમાં અથવા યુટ્યુબમાં સર્ચ મારો એટલે તરત જ એનો આન્સર આઇ જાય. એટલે એ પણ ભણતર માટે પણ એટલો બેનિફિટ તો થાય જ છે. અને કોરોના સમયે તમને યાદ હોય તો કોરોના સમયે છોકરાઓ લગભગ બે વરસ ઓનલાઈન ભણ્યા છે એ મોબાઈલ દ્વારા જ ભણ્યા છે ને.
હા હા એ તો સાચું છે.
મોબાઈલ ના હોત તો કેવી રીતના ભણ્યા હોત?
હા હા છોકરાઓને એમાં એટલું ભણવાનું મળતું હતું કે ભણતર એમનું બગડ્યું નથી એમ હા.
અને ગેરફાયદા એવા છે, ગેરફાયદા એવા છે, કે છોકરાઓને મોબાઈલ અતિશય આપવો એ ગેરફાયદો છે એને જો તમે કોઈ ટાઈમ લિમિટ બાંધી દોકે ભાઈ દસ મિનિટ જોતું વીસ મિનિટ જો, કે પંદર મિનિટ જોતો એમાં કોઈ ગેરફાયદો નથી,
અરે અત્યારના હાલના અત્યાર તો છોકરાઓને કેવું નાના -નાના ત્રણ- ત્રણ ચાર -ચાર મહિનાના છોકરાઓને મોબાઈલ આપી દેશે અંદર બધું બતાવા એટલે છોકરાઓને હેબિટ પડી ગઈ છે, કે મોબાઈલ જોઈએ જ છે, ખાવું છે, તો મોબાઈલ અ સુવા માટે થોડીવાર મોબાઈલ એટલે મોબાઈલ છોકરાઓમાં નાના છોકરાઓ માટે તો દુરુઉપયોગી, ઈ છે
છોકરાઓ માટે તોહું કહુંને તો છોકરાઓની એક લેંગ્વેજ એવી થઈ ગઈ છે, કે હું થોડીવાર મોબાઈલ જોઈને ફ્રેશ થઈ જાઉં આ શબ્દ કન્ટિન્યુ હોય છે
હું અત્યારે હાલમાં બધા ને ઘરે ઘરે આવું છે,
એમને જમવા બેસવું હોય ને તો એવું કે કે મને મોબાઈલ આપ તોજ હું જમીશ નીકર નહી જમું જો મોબાઈલ તમે આપોને મારા જ છોકરાની વાત કરું મારા જ છોકરાની વાત કરું એને હું મોબાઈલ આપું અને એ જમવા બેસે નેતો સાત થી આઠ ભાખરી ખાય કેટલી સાત થી આઠ ભાખરી ખાય અને આજનો જે ફોર એક્ઝામ્પલ છે, મેં એને મોબાઈલ નથી આપ્યો, કે નાતું મોબાઈલ ના લઈશ તો કેટલી ભાખરી ખાઢી ખાલી ત્રણ,
બાપરે હું,
ત્રણ જ ભાખરી ખાઈને ઉભો થઈ ગયો કેના હવે મારે નથી ખાવું
એ હેબિટ પડી ગઈ કે, એવા એક જાતની કેઅ મોબાઈલ શું છોકરાને ખબર નથી પડતી કેટલું ખાવું કેટલુંના ખાવું. એ સમજ નથી મોબાઈલની અંદર જ રચ્યા પચ્યા રહે એટલે કીએ લોકોને ખબર નથી પડતી. કે ખોરાક કેટલો લેવો જોઈએ.
ખોરાક કેટલો લેવો જોઈએ એ અને પ્લસ શું છે, કે તમે જે મોબાઈલ જોતા જોતા ખાઓ છો ને. એક એવું છે કે તમને જે પોષણ તત્વ મળવું જોઈએ ને, એના મળે.
બરાબર.
એમાં હવે ગૂગલમાં એવું કે છે, મેં સર્ચ માર્યું તુંને તો ગૂગલમાં એવું કે છે. કે ભાઈ બાળક અત્યારે જે મોબાઈલ જોતા જોતા ખાય છે ને. તે ખાવામાં એ બહુ વિપરીત એની ઊંધી અસર થાય છે. કેજે તમે સારા પૌષ્ટિક ખોરાક તો છોકરાઓને ખવડાવો છો. પણ એજે મોબાઈલ જોતા જોતા ખાય છે ને. એનું અડધું અડદ પૌષ્ટિક તત્વતો એ કાઢી નાખે છે.
પણ અત્યારના પેરેન્ટ્સને આ બધું સમજવું જોઈએ કે નાનપણ થીજ. એટલે કે જ્યાં ત્રણ મહિનાથી ટેવો પાડે છે છોકરાઓને. કે મોબાઈલ બતાવો એટલે એમનું કામ થઈ જાય. આએ ધીમે ધીમે ધીમે ધીમે કરતા જ એવું પડે છે છોકરાઓને, બરાબર ને.
બરાબર સાચી વાત છે તમારી, અત્યારના પેરેન્ટ્સ ને એવું જ છે. કે હુંમા છોકરાને મોબાઈલ આપી દઉંતો હું મારું કામ શાંતિથી કરી લઉંને મારો છોકરો શાંતિથી બેસી રે, મને કોઈ ડિસ્ટર્બ કરેના.
એ મોબાઈલથી આંખોને મગજને કેટલું બધું નુકસાન થાય છે.
અત્યારે તમે નથી જોતા કે કેટલા નાના છોકરાઓને ચશ્મા આવેલા હોય છે.
હા હા.
પેલા તો એવું ક્યાં હતું જ નહિ કે કોઈને આટલી નાની ઉંમરે ચશ્મા હોય.
અરે મોબાઈલ વચમાંથી લઈ લઈએ તો છોકરા કેટલા અકળાય છે કેટલા ચીડચીડા થઈ જાય છે. હેલો. હેલો, હા હલો.
આવે છે ને અવાજ?
હા આવે છે આવે છે.
ઓકે.
હા. એટલે છોકરાઓને અત્યારે હું તો હું તો એવું જ કેહેવા માંગુ. કે અત્યારે તમે જેટલી છોકરાઓને મોબાઈલ થી દૂર રાખશો એટલું ઘણું સારું છે. સારું, મોટા થાયવે આપડે એ વસ્તુ જુદી છે કે અંદર થી ભણે શીખે બુ અત્ય્યારે તો છોકરાઓ નાના નાના ચેનલો બનાવતા થઇ ગયા છે. હ હા, હા હા. પણ એમાં સારું છે નથી એવું છે કે નથી સારું, છોકરાઓ પ્રોગ્રેસ બી કરે છે અંદર. પણ અમુક આડી આડા રસ્તે ચડી જાય છે પછી.
હા એ તો પેરેન્ટ્સ ધ્યાન રાખવું પડે, તો બાળક આડા રસ્તા તે ના ચડે બાકી જો પેરેન્ટસ મોબાઈલ આપીને છૂટા થઈ જાય. એટલે હવે આ તારો મોબાઈલ એને પર્સનલી મોબાઈલ આપી દે ને. ત્યારે, આ પોઝિશન ઊભી થાય.
હા, એ વાત સાચી છે કે અમુક ઉંમર પછી જ પર્સનલી મોબાઈલ જોઈએ, ત્યાં સુધી તો ના જ આપવો જોઈએ.
જ્યાં સુધી બાળક અઢાર વર્ષ નું ના થાય, કોલેજ માં ના આવે ત્યાં સુધી એને મોબાઈલ અપાય જ ના, મારી વાત તો એ છે.
સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે.
એક કોલેજ એ કોલેજમાં એ કેમ આપવો પડે કે ભાઈ જો, કોલેજ અત્યારે દૂર હોય. અમુક તો કોલેજ સારી યુનિવર્સિટીમાં ભણવું હોય ને તો અ.. આઉટ ઓફ સિટી પણ છોકરાઓ જતા હોય છે. એટલે, એટલા માટે આપડે મોબાઈલ આપવો પડે કે ભાઈ આપડું છોકરું હેમખેમ કોલેજ પહોંચી ગયું ને કોલેજ થી નીકળી ગયું ને એટલા માટે આપડે આપવો પડે.
હા બરાબર છે, એ તો એ ઉપયોગી છે એ.. એ જરૂરી બી છે, એ જોઈએ.
એટલે જ તો ને એટલે અઢા, એ કોલેજમાં આવે ને ત્યારે જ છોકરાઓને મોબાઈલ આપો જોઈએ. અત્યાર ના વાલીઓને ખાસ આજ સૂચના જો ગૂગલ દ્વારા કે ગમે તે દ્વારા મળી આવે ને તો સારું છે, તો છોકરાઓ નું ભવિષ્ય ખરાબ ના થાય.
બરાબર છે.
આંખોય ખરાબ ના થાય, ભવિષ્ય ખરાબ ના થાય. અને છોકરાઓ કેવું કે અત્યારે મોબાઈલ માં જ ગેમ રમે છે, બહારની તો ગેમો રમવાની જ ભૂલી ગયા છે.
અરે જોવા જ નથી મળતું કે છોકરાઓ બહાર રમતા હોય, બધે તમે જુઓ ને તો છોકરાઓ ના હાથ માં મોબાઈલ હોય ને પેલી કઈ ગેમ પબજી ને આ ને દઈ જાણે શું ને શું... હ, એ બધું રમતા જ હોય લુડો ન ગુડો અર.. તમે બહાર રમો ને મોબાઈલ ની જગ્યાએ
હા.. એ તો કઉ છું કે જો આ લુડો છે એ શું છે, આપડે જયારે અમદાવાદી બાજી રમતા તા, એજ લુડો છે.
હા
બરાબર ને અને આ પબજી પબજી શું છે આપડે જયારે ચોર-પોલીસ રમતા તા એજ આ પબજી છે.
બરાબર છે. પણ છો, એ બધી ગેમો છોકરાઓ એ હવે અત્યારે મોબાઈલ માં લઈ લીધી. એટલે બધા છોકરાઓ મોબાઈલ ની અંદર જ રચિયા-પચ્યા રહે છે.
હા, આપડે તો સંતા-કુકડી રમતા ગીલી-દંડા રમતા તા, લખોટીયો રમતા તા તમે જુઓ કોઈ બી ગલી માં કોઈ છોકરું એવું રમતું જોવે છે તમને
સૌ વાત મળતા નથી કે રમતા હોય. મોબાઈલ જ હોય, તમારે એ તમારે ચાલતું હોય બધું મોબાઈલ એમાં
મોબાઈલ, મોબાઈલ, મોબાઈલ
એટલે તો કઈ કે છે કે, મોબાઈલ સારો એટલો ન ખરાબ એટલો, સારું શીખો તો બઉ પયોગી છે, અને જો ખરાબ તમે એ કર્યું તો તમારું આખું એ થઈ જાય હા.
બરાબર.
હેલો.
હાલો આવે છે, અવાજ આવે છે?
હા નેટવર્ક ઈસ્યુ છે, ને એટલે થોડો પ્રોબ્લેમ થાય છે.
વરસાદ છે, ને એના લીધે નેટવર્ક ઇસ્યુ થાય છે. હમ જો બહાર નીકરુ બહાર નીકરુ તો વાહનોનો અવાજ નો નેટવર્ક એ ઈસ્યુ થાય ને ઘરમાં ઘરમાંથી વા તો આ વરસાદના લીધે નેટવર્ક ઈસ્યુ થાય એવું છે.
હા ને અમારે હમણાં ન તો બોવ જ છે, નેટવર્ક ઈસીયુ અહિયાં
હા.
હમ. હેલો.
હલો.
હા હા બોલો બોલો
હા ચાલો તો પછી મળીએ આપડે પછી ફોન કરું તમને
સારું સારું
ઓકે જય જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.